હેલો
હલો
હા, કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
બસ, હું પણ મજામાં છું. આજે આપણે શિક્ષણનું મહત્ત્વ વિશે વાત કરીએ?
હા હા. આ ખુબ સરસ અને જરૂરી વિષય છે. શિક્ષણ દરેક વ્યક્તિના જીવનમાં- ઘણું મહત્વ ધરાવે છે. તે માત્ર પૂ તકનું જ્ઞાન નહીં આપતું, પણ જીવન જીવવાની રીત પણ સમજાવે છે.
હા, બિલકુલ શિક્ષણથી વ્યક્તિને સાચું, ખોટું ઓળખવાની સમજ મળે છે. તેથી, આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ.
હા, અને શિક્ષિત વ્યક્તિ પોતાના પરિવાર સમાજ અને, દેશના વિકાસમાં, મોટો યોગદાન આપી શકે છે. જો, લોકો શિક્ષિત હોય, તો બેરોજગારી અને ગરીબી પણ ઓછી થાય શકે.
હા, આજે દરેક ફિલ્ડમાં એજ્યુકેશનની જરૂર છે. ડોક્ટર, ઇજીિનિયર, ટીચર પોલીસ ઓફિસર કે તો બિઝનેસમેન બધા માટે જ્ઞાન ખૂબ જ જરૂરી છે.
હા, અને માત્ર ડિગ્રી મેળવવી જ એજ્યુકેશન નથી. સારા સંસ્કાર, અનુશાસન સમયનું મહત્વ અને બીજા લોકો પ્રતિ આદર પણ શિક્ષણનો એક ભાગ છે.
હા, ઘણા લોકો પૈસાના અભાવને કારણે બની શકતા નથી આવા લોકો માટે ગવર્મેન્ટ પર સ્કોલરશિપ અને ફ્રી એજ્યુકેશન જેવી યોજનાઓ ચલાવે છે.
સાચું કહ્યું આજે ઓનલાઈન એજ્યુકેશન પણ ઘણું પોપ્યુલર થઈ ગયું છે. મોબાઈલ અને ઇન્ટરનેટ ની મદદ થી ઘરે બેસી પણ નવી વસ્તુ શીખી શકાય છે
હા આ તો તમને સાચું કહ્યું પણ ઓનલાઈન સાથે ઓફલાઈન લર્નિંગ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સ્કૂલમાં ટીચર્સ સાથે ડાયરેક્ટ ઇન્ટરનેક્શન થી ઘણું સારી રીત સમજ પડે છે.
હા તે તો છે જ અને સ્કૂલમાં ડિસિપ્લન ટીમવર્ક અને ફ્રેન્ડશીપ પણ શીખવા મળે છે. આ બધી વસ્તુ જીવનભર કામ આવે છે.
હા મારા પિતા હા માતા પિતા હંમેશા કહે છે. કે ધન છોરી થઈ શકાય પણ શિક્ષણ કોઈ ચોરી કરી શકતું નથી.
બહુ સુંદર વાત છે આ તો એજ્યુકેશન એક નવી સંપત્તિ છે. જે જેટલી વધે એટલી વધુ ઉપયોગી બને છે.
હા મને લાગે છે કે છોકરા અને છોકરી બંનેને સમાન રીતે એજ્યુકેશન મળવું જોઈએ.
બિલકુલ બિલકુલ જો દીકરી શિક્ષિત હોય તો આખો પરિવાર શિક્ષિત બને છે. તે પોતાને બાળકોને પણ સારી રીતે માર્ગદર્શન આપી શકે છે.
હા આ તો તમને સાચું કહ્યું એજ્યુકેશન થી સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે. વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં હિંમતથી નિર્ણય લઈ શકે છે. અને કોમ્યુનિકેશન સ્કિલ્સ પ્રોબ્લમ સોલ્વિંગ અને ક્રિએટિવિટી પણ એજ્યુકેશનથી ડેવલપ થાય છે.
હા આજે અ કોમ્પિટિશન ઘણું વધી ગયું છે. સારા કરિયર માટે એજ્યુકેશન ખુબ જરૂરી બની ગયું છે.
હા પણ માર્ક્સ કરતા ઓન નોલેજ વધુ મહત્વપૂર્ણ છે. જો આપણે ફક્ત રટતા મારીએ તો લાંબા સમય સુધી યાદ નથી રહેવું
હા કોન્સેપ્ટ સમજવું જરૂરી છે. પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
હા ટીચર્સનો રોલ પણ ઘણો મોટો હોય છે. તેઓ સ્ટુડન્ટસને ફક્ત સબ્જેક્ટ જ નથી શીખવાતા પણ સારા માણસ પણ બનાવે છે.
હા અને માતા-પિતા પન બાલકોને ભણવા માટે મોટીવેટ કરે. તો બાલકો વધુ સારી રીતે પ્રોગ્રેસ કરી શકે.
હા. શિક્ષણથી દેશનો વિકાસ પણ થાય છે. શિક્ષિત નાગરીક દેશ માટે જવાબદારી સમજે છે. અને કાનૂનનું પાલન કરે છે.
હા. જો બધા બાલકોને સારી એજ્યુકેશન મલે તો સમાજમાં અપારાધ પણ અ ઘટાડી શકાય છે.
આ બિલકુલ! એજ્યુકેશનથી અંધશ્રદ્ધા અને અદનાન પણ ઓછું થાય છે.
હા પણ મને લાગે છે કે, રોજ કઈક નવું શીખવું જોઈએ. લર્નિંગ અ ક્યારેક બંધ રધી નાઈ નહી થવી જોઈએ.
હા, જીવન એક લર્નિંગ પ્રોસેસ છે. ઉંમર ગમે તેટલી હોય, નવી વસ્તુ શીખવી જ જોઈએ આપણને
હા એ તો છે. એટલે જ તો કેહેવાય છે ને, નોલેજ ઈઝ પાવર.
હા એ તો ખુબ સરસ કહેવાય છે, અને એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ.
હા તે તો છે જ. શિક્ષણથી વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવલ બને છે. પરિવાર મજબુત બને છે અને દેશ પ્રગતિ છે.
હા આ તો તમને સાચું કહ્યું. પણ મને હજી પ્રશ્ન હતો કે, શું દરેક વ્યક્તિ માટે કોલેજ સુધી ભણવું જરૂરી છે?
અમ જરૂરી એવું નથી કે દરેક વ્યક્તિ કોલે જ કરે. પણ દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછું એટલું એજ્યુકેશન તો હોવું જોઈએ, કે પોતાના પગ ઉપર ઊભો રહી શકે અને સમજદાર નિર્ણય લઈ શકે.
હા કેટલાક લોકો સ્કીિલ બેઝડ કોર્સેસ કરીને પણ ઘણી સારી કરિયર બનાવે છે. બધાનો રાસ્તો અલગ હોય છે.
બિલકુલ, કોઈ ઇક્ટ્રીિશિયન બને કોઈ શેફ, કોઈ ફોટોગ્રાફર, કોઈ ફેશન ડિઝાઇનર જો તે પોતાનું કામ અ સારી રીતે શીખે, તો સફળતા જરૂર મળે.
હા, આજે ટેકનોલોજી ઘણી ફાસ્ટ બદલાઈ રહી છે. એટલે રોજ નવી વસ્તુ શીખવી પડે છે.
હા તે તો છે જ. જો આપડે અપડેટ ના રહીએ તો પાછળ પડી જઈએ. એજ્યુકેશનનો મતલબ ફક્ત સ્કૂલ નથી પણ લાઈફ ટાઈમ લર્નિંગ પણ છે.
હા. હું રોજ ન્યૂઝ વાંચવાની આદત પણ અ સારી એજ્યુકેશનનો એક ભાગ માનું છું.
ખરેખર. ન્યૂઝ વાંચવાથી જનરલ નોલેજ વધે છે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે, તેની પણ ખબર મલે છે.
હા લાઈબ્રેરીમાં જઈને બુક્સ વાંચવાની મજા જ અલગ હોય છે.
હા તે તો છે જ. બુક્સ ઇમેજિનેશન પણ વધારે છે. અ મોબાઇલ પર બધું મલી જાય છે પન, બુક વાંચવાનો અનુભવ અલગ હોય છે.
હા-અ- અને તમને કયા સબ્જેક્ટ વધુ ગમે છે?
મને તો સાયન્સ અને હિસ્ટ્રી બંને ગમે છે. સાયન્સથી નવી ઇન્વિટી-ઇન્વેન્શન્સ વિશે ખબર પડે. અને હિસ્ટ્રીથી આપણા દેશનું ભૂતકાળ સમજાય.
હા મને તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ગમે છે. લેંગ્વેજ સારી હોય તો કોમ્યુનિકેશન પણ સ્ટ્રોંગ બને.
બિલકુલ, આ તો સાચું કહય્યું. અ લખવું અને પોતાના વિષ-વિચારો વ્યક્ત કરવા એજ્યુકેશન ઘણું મદદ કરે છે.
હા કેટલાક સ્ટુડન્ટ એક્ઝામમાં નામથી જ ડરી જાય છે.
હા છે. પણ રેગ્યુલર સ્ટડી રિવિઝન અને પ્રેક્ટિસ હોય તો કોન્ફિડન્સ વધે છે.
હા પૅરેન્ટસે પણ માર્ક્સ કરતા એફર્ટને એપ્રિશિએટ કરવો જોઈએ.
હા દરેક બાલકની લર્નિંગ સ્પીડ અલગ હોય છે, કમ્પેર કરવા કરતા મોટીવેટ કરવું વધુ જરૂરી છે.
હા ટીચર પણ જો પ્રેમથી સમજાવે તો સબ્જેક્ટ ઘણો ઈઝી લાગે છે.
હા સાચો ટીચર સ્ટુડન્ટનુ ફ્યુચર બદલી શકે છે. તે ઇન્સ્પિરેશન પણ બની શકે.
હા મને લાગે છે, કે મોરલ એજ્યુકેશન પણ સ્કૂલમાં વધુ હોવી જોઈએ.
હા ઓનેસ્ટલી, કાઇન્ડનેસ, રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જેવા વેલ્યુઝ. જીવન ભર કામ આવે છે.
હા એજ્યુકેશનથી એન્વાયરમેન્ટની કેર કરવાનું પણ શીખવા મળે છે.
બિલકુલ વોટર સેવ, કરવું ટ્રીઝ લગાડવું, પ્લાસ્ટિક બોટ, ઓછું વાપરવું, આ બધી વસ્તુ એજ્યુકેશન થી સમજાય છે.
હા અને ફાઈનાન્શિયલ એજ્યુકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે ને?
ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા કેમ બચાવવા બજેટ કેમ બનાવવું... અને ઇન્વેસ્ટમેન્ટની બેઝિક માહિતી દરેક અ દરેકને હોવી જોઈએ.
હા જો સ્ટુડન્ટ સ્કૂલ થી આ બધું શીખે. તો ફ્યુચરમાં ઘણી પ્રોબ્લેમ્સ ઓછી થઈ શકે છે.
હા એજ્યુકેશન પ્રેક્ટિકલ પણ હોવું જોઈએ. માત્ર થિયરી થી બધું નથી થતું.
હા અને ગ્રુપ સ્ટડી અ ગ્રુપ સ્ટડી વિશે તમારું શું કેવું છે?
અ જો બધા સિન્સિયરલી સ્ટડી કરે તો ગ્રુપ સ્ટડી ઘણી યુઝફુલ હોય છે. ડાઉટ્સ પણ જલ્દી ક્લિયર થાય છે.
હા અને જો બધા વાતોમાં જ ટાઈમ વેસ્ટ કરે તો ફાયદો નથી.
બિલકુલ ડિસિપ્લિન દરેક જગ્યાએ જરૂરી છે.
હા અને તેની સાથે ટાઈમ મેનેજમેન્ટ પણ એજ્યુકેશનનો એક મોટો પાર્ટ છે.
હા તે તો છે જે સ્ટુડન્ટ અ સમયનું પ્લાનિંગ કરે છે. તો ઓછો સ્ટ્રેસ સાથે, પણ સારા માર્ક્સ લાવી શકે છે.
હા આ તો તમને એકદમ સાચું કહ્યું. મોબાઈલ ડિસ્ટ્ર્રેક્શન થી બચવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે.
સાચું કહ્યું. ‌ એટલે સ્ટડી ટાઈમમાં નોટિફિકેશન ઓફ કરી દેવું. અને ફિક્સ શેડ્યુલ બનાવવું સારી આદત છે.
હા આ તો તમે એકદમ અ સાચી વાત કીધી. એજ્યુકેશન થી લીડરશિપ ક્વોલિટી પણ ડેવલપ થાય છે.
હા અને સ્કૂલના પ્રોજેક્ટ, સ્પીચસ અને કોમ્પિટશનસથી કોન્ફિડન્સ અને... લીડરશીપ પણ વધે છે.
હા. આજે મને સમજાવ્યું કે અ એજ્યુકેશનનો સ્કોપ કેટલો મોટો છે.
હા એજ્યુકેશનથ જે જીવનના દરેક પગલા સાથે જોડાયેલું છે.
હા ચાલો પછી આપણેે મળીને વાત કરીએ.
હા ચાલો બાઇ.
બાય.